હલો. શુ કરો છો? હેલો. શું કરો છો?
હલો.
હલો હલો. શું કરો છો? શું કરો છો? હમ્મ
તું સ્પીકર બંધ કર દે, પેલા તાર ફોન નુ
જમી લીધું તમે?
હા જમી લીધું. તે જમ્યું? અમે લોકો અમર અહંયા અમાર અિયાં અ માક છે ને એમાં જઈએ છીએ. અમર માન અમરમાથ મોલમાં
શું જમ્યું તમે?
મે શું જમ્યું, બેસન ગટાનું સબ્જી અને રોટલી. બોલ બેસન ગટાની સબ્જી ને રોટલી.
નાઇસ
બોલ હા
કામ બધું થઇ ગયું, ઘરનુંને એનું?
હાઈ ગયોું હ હવે ઊંઘી જઈશું થોડી વાર રહીના
હમ તમે ઘરના કામમાં શું શું કરી લો કચરા પૂતું વાસણ એ બધું આવડે તમને
હા બધું આવડે મને
ના હા અમે બી જમી લીજું
શું જામ્યું
અમે આજે પાંચ બ જ અમે થોડો હલકું ફૂડ લીધું
હા પણડવ
આજે તમે પાસ્તા ખાતા પસ્તા
હા
હમ
ગરમી બહુ છે ને એના માટે
હા આજ થોડો હલકો ખોરાક
હવે કો ફરાટ લીધું
આજ થોડો હલકો ઘો રાખ તો.
તો આપડે ઓટો મારી આવીઈએે ક્યાંક. હા બો. અમે લોકો આંટો મારવા નીકળ્યા છીએ એટલે. ના ના સાચી વાત છે બઉ તમારે હેવી ફૂડ નહી લેવાનું. ના હવે છે મમ્મી પપ્પા સાથે તો મારે બીજું હવાનું દર્શન દે. ત શું ખવડાવશો મને. હું કોની આઈસક્રીમ ખાઈશ.
આઈસ્ક્રીમ તમને ભાવે છે.
મા ફેવટ.
કઈ કઈ ભાવે તમ આઈસક્રીમ આઈસ્ક્રીમમાં તમને કઈ કઈ ભાવે આઈસક્રીમ.
એમાં હોકો ની વધારે ભાવે મને હોકોં ની આવે.
હમ હું ત્યાં જઉં છું ને ક્લાસીસ જઉં ને હું ત્યાં એને નીચે જ છે શોરૂમ. ઓકોનું.
ના અમારડે પૈસા જ નહી હોતા ક્યાંથી ખઉ.
હા ત ચો્પર
ક્લાસીસ ના નીચે જ છે બહ ઈચ્છા થાય પણ થોડું ફાઈન્શિયલ
વીસ રૂપિયા ની આઈસક્રીમ હવે. હમ્મ.
બી મા માટે ફાઈનેન્શિયલ પ્રોબ્લેમ જેટલું જ છે.
સારું સારું વાંધો ન વા. નહી ખાવાની હોય તો.
હ પછી શરદી બીજું થાય. સહી જ આ યાર તો થોડી બતાાઈ.
આવી ગરમીમાં આવી ગરમીમાં. ચરબી ન થાય.
બઉ ખાઈએે ને આપડે ઠંડુ તો થ
અભ ગરમીમાં ના થાયર્દી હા
કાલ તો મારે સ્કૂલ જવાનું કાલ તો સ્કૂલ જવાનું વેલું
હા તારે કેટલા દેસમાં પૂરા કરવાના છે આ કોલ હમ
આજ લાસ્ટ ડે છે
તો સબમિટ કરી દેવા તા ને મેંગો ડોલી યા એ ચોક બાર આવો આ જાર હા
ફ્રોસ્ટિક લો ફ્રોસ્ટિક મસ્
જવા તને ભુસ્સા ની દુકાન છે અનેને કશું કેવાય એવું ના પખી
પચાસ વાળું આવે છે રષ્ટિકો
એ મને અપાઈ તો દે પણ ગુસ્સો બહુ કરે
હમ કાલ સ્કૂલ નો ટાઈમ બાર વાગ્યાનોો હ બોલો
હા ના ભણવાનું તમે ભણમાં જાવ તો તમારે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ એવું તો બચપન માં આવતું તો ભણવાનું નહ
હા હાલ તો વધુ શું શું આવે ક ખબર જ નહીં પડતી
હા સાચી વાત છે
હમ
હ આવી જ જાય ને તો ભણતર પૈસા બધી વાત ફાઈનાશલ થઈ ગયું છે તો આ આવી જ જવાનું છે ને ગરમી કેટલી તમારું કુલર કેવું ચાલે
અમારું ખુલે તો મજબૂત
અમાર પુલર તો હોવા જ નહી અડતી
તમાર કુલે બચ્ચું હશે
બચ્ચું અને ગરમી જાટલી બધી કે એની હવે કામ કરતી જ નથી ને
હમ એસી ના લીધે સીએફસી વાયુ ના લીધે આવું થાય ક્લોરો ફ્લોરો કાર્બન ના રીતે
બી હોવાનો છી
હમ હું બાર જ ઉભો છું ક્યારનો મને એક હવાનો તણખો તો બી નહીં અડ્યો
જડતો હમ તે તમારે ના લાયા હા મેંગ બો રોલી એમના માટે
ઓ તમે તમારા હસબેન્ડ જોડે ક ને એક્ચ્યુલી
હા ના ના બંને ફેમિલી નું શું કામ છે.
ના ના તમે ફેમિલીવાળા માણસ હમ ટાઈમ સ્પેન ટાઈમ સ્પેન્ડ કરો છો હેને એકબીજા જોડ?
હમ
સમય પસાર. નાઈસ. તમે કેટલું ભણેલા?
હું ટેન હમ હમ વાંધો નહીં હમ પણ હું પાસ છું વગર ટ્યુ છ ને
બીજું બોલો
તું બોલ
બોલો તમે બોલો
તમને મંચુરિયન ભાવે? હું જ્યાં બેઠી છું ને એની સામે જ મંચુરિયન વેચે છે.
મંચુરિયન તો મારું ફેવરેટ છે.
હમ
હા મંચુરયન તો મને બહુ ભાવે છે.
મન તો બહુ હમ અમ
ઇટાલિયન ફૂડ કેવાય એને
મન તો અ બનાવતા બી આવડે હમ
આજ પાસ્તા છે ને મને બહુ સારા બનાવતા આવડે પણ મારા બેન હતા તો મેં બનાવ્યા નહી
હમ અમે ઇટાલિયન ફૂડ ના કેવાય અને ચાઇનીઝ ફૂડ કેવાય
હા એટલે ચાઈનીઝ
ઇટાલિયન તો પીઝા માં આવે ને હમ
આટલી નોલેજ તો છે તમને
હમ હમ અને ચાવમીન ફુડ કેવા હમ
તમને ટ્રાવેલિંગમાં ક્યાં જવાનું ગમે
મને
હમ
મને બધી જગ્યા ફરવાનું ગમે
ના કોઈ ફેવરેટ પ્લેસ હશે ને
ફેવરેટ પ્લેસ તો બચપન થી લઈને અત્યાર સુધી સુંદર માતાજી જોયું છે
રાજસ્થાન વાળું નાઈસ હું બી ત્યાં બહુ વખત ગયેલો
અમે તો જતા આવતા જ રહીએ હા
હમ તમે બી
હમ
પ્લેસ પ્લેસ છે યાર
હમ એતેન
હમ
હવે તારે એક કોલ પતી જશે પછ ફતી ગયો ને તારે
હા પૈ એક લાસ્ટ કોલ દેશે આ કોના પૈ
હમ
હમ એક વલ બતાય ને પ આપડે પતી ગયું હમ બીજું બોલો તમે તમને હા. હા, .
માં તમે? ગમે ને! મારી મૂવીમાં? મૂવીમાં તો મને તો કંઈ હીરોઝ છે નહીં.
હમ. તો બી કોક ફેવરેટ તો હશે, ને જે જોવી ગમે.
સાથ સાથ હૈ, વિવાહ એવી બધી ગમે.
અચ્છા તમને નાઈન્ટીસની ગમે છે.
હમ, અને અત્યારની તો સત્યપ્રેમ કી કથા એ બધી સારી મુવી હતી.
હમ.
હમ, હમ.
બીજી બધી મૂવી ગમે?
હા, ગુજરાતી મુવી બી મજા આવે જોવાની.
બીજું બોલો કઈ.
એ તું બોલ.
અ તમને શું કેવાય, દસ દસ કરોડ રૂપિયા મલે, તો તમે શું કરો?
હું લક્ઝુરિયસ હલો થોડા પોસ્ટમાં મુકૂં. મતલબ ફિક્સ એફ ડી કરાઉં.
હેં? શું કો?
પેલા તો લક્ઝુરિયસ ઘર લઉં.
પછી?
કોઈ પચાસ પચાસ લાખ દાનમાં આપું.
નાઇસ! મને આપજો દાનમાં. હમ.
હમ. તમે હં, અત્યારે હસું છું.
કોણ હસે છે?
હમ. જીજું મારી સામું જોઈને હસે છે! હું બી જીજું સામું જોઈને હસું છું.
અચ્છા.
હમ.
બોલો બીજું કો.
તું કેમ બીજું
અમારે તો જોન કાલે જવાનું હે સ્કૂલમાં તો ઈચ્છા ભી નથી સવાર સવારથી જાગવાનું મન ભી નહી થતું
હમ હ પણ સવારે સ્કૂલ રહી આવી ને પછી બપોર પ વાંધ શું ના આવે
બપોરે હા બપોરે માંધ જો ના આવે પણ બપોરે મને તો કંટાળો આવે કોઈ ના હોય ને તો
હા એ વાસ સાચવીીયા
બે દિવસ પહેલા મારી એક મેમે આખો એક ચેપ્ટર લખવા આપ્યો હતો
હમ
એને જવાનું છે હા વાંધો નહી હ શ કોદમે
પુલ ચાલુ કરી લેવાનું
એ હવે કુલર બુલર પ લાઈટ બિલ વધારે આવે
કઈ ના
હા વધારે હાર
હમ પંખો ભે ને
હમ ગટ તો બીજું બોલો આજ તો બેનને મેંા ગાડી શીખડાવા લઈ ગયો હતો બેદર ત રન ડઉન માર્યા
હમ
હમ પેલી ત્રણ રઉડ મળરા્યા પછી ચપ્પલ લેવા ગ પણ મલ્યાદ નહી સારા એવા જોઈ લેવા નહી મળતા અને ભાવ બહુ કે ભાવ પ્રમાણે ક્વોલિટી નહીં એક જગ્યા ્યા ગયો ત્યાં સાતસો ના હતા પણ એજ ચપ્પન માબંધ સાડા ત્રણસો માં લ
કઈ જગ્યા સે લાવે.
આરડી શૂઝ કરીને છે અમારે અહીંયા વંદે માતરમ સાઈડ
ટાઈમ ઓવર થઇ ગયો છે ફોન કર કર દઉ.
હમ ચલો બાય હવે બી સુઈ જ મને ઊંઘ આવે છે ગુડ નાઈટ ગુડ નાઇટ. થીક.
હા.